હા કેમ છો.
બસ સરસ તમે કેમ છો.
બસ ફાઈન ફાઈન હવે આજે હું મેં તમારે ખાસ તો એના માટે ફોન કર્યો કે તમારે ખબર છે કે આપડ અત્યારે ઈદ છે અને ઈદનો મહિનો છે રમઝાન પૂરા થયા અને ઈદ છે. તો ઈદમાં આપણે શું સ્પેશિયલ આપણે એક વાનગી આપણે બનાવીએ છેએ તેના વિશે આપણે થોડીક ચર્ચા માટે હું એ તમારે કોલ કર્યો છે તો શું તમારે ખબર છે કે ઈદમાં શું એક સ્પેશિયલ વાનગી આપણે બનાવીએ છે.
હા ઘણા બધા શિરખુરમાં બનાવીએ છે પછી બિરિયાની પણ બનાવીએ છે. અને ઘણા બધા છે. જે જે લોકો રોજા રાખે એ લોકો ખારેક નામક ચીજ પણ બનાવે છે. અને ઘણી બધી વસ્તુઓ બનાવે છે.
હા શિરખુરમો વિશે આપણે થોડી વાત કરીએ શિરખુર્મો એક સ્પેશિયલ ડીશ છે જે મુસ્લિમ બિરાદરો જયારે રમઝાનની એ લોકોનું ઈદ નો દિવસ હોય ત્યારે બનાવે અને એ તમારે જો ખબર હોય તો એ દૂધ થી બને છે બરાબર છે અને એમાં કાજુ બદામ સેવ ખારેક ખિસમિસ ચારોડી એવી બધી ડ્રાયફ્રૂટની આઈટમો પડે અને પછી દૂધમાં ઘીમાં ઘી ઘી ભી પડે અને દૂધને ઘણી વાર સુધી ઉકાળવામાં આવે અને પછી એને તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે યા તમારા આસપડોશ આડોશી પડોશી કે તમારા કોઈ બી ઓળખાણ વાળા હોય તેની ઘરે મોકલાવામાં આવે. એ સિવાય તમારે બીજી ખબર છે કઈ વાનગી આપણે બો ફાઇન બનતી હોય છે આ રમઝાનમાં અને ઈદના ટાઈમ પર.
હઉું બિરિયાની છે જે મને પણ બો ભાવે છે. એ પણ એક બહુ એક એક ખાસ ડીશ છે જે બને છે જેનાથી જેને આપણે ઘણા બધા આપણે સ્પાઈસીસ યુઝ કરીએ છે પછી ચાવલ યુઝ કરીએ છે પછી ઘણા લોકો વેજ વેજ બિરિયાની ખાય છે ઘણા જે લોકો મુસ્લિમ બિરાદરી વાળાઓ છે એ લોકો ઘણા લોકો ચિકન બિરિયાની બનાવે છે ને ઘણી બધી બીજી બધી ડીશીસ છે આગળ બિરિયાનીની વાત કરીએ તો તો એ લોકો બહુ ખાસ એ લોકોની એક સ્પેશિયાલિટી કહી શકીએ છે કે સ્પેશિયાલિટી હોય છે.
બરાબર છે બરાબર છે ઈદના દિવસે તો બધાના ત્યાં મેન્યુ મોસ્ટલી ફિક્સ જ હોય છે મારા ઘરે તો આજ મેન્યુ હોય કે શીરખુરમો બને અને બિરિયાની બને અ જે બી હોય વેજ કે નોનવેજ જે પસંદ હોય તે હિસાબથી ઘરમાં જે એ બધાને પસંદ હોય તે હિસાબ થી બને છે ને આજે ઈદ ઉપર પણ આજ મેન્યુ હતું પણ એની સાથે હું એ બીજા બધી બાજુ મોસ્ટલી અ એ લોકો મિરચીનું મરચ મરચાનું સાલન બનાવતા હોય છે મરચાંનું આપણે કએ તો ગ્રેવી બનાવતા હોય છે પણ મારા ઘરે તો હું દહીવાળું કચુંબર બનાવું આ એ બિરયાની સાથે અને શિરખુરમા બસ આ મારું ફિક્સ આ મેન્યુ છે મારા ઘરે ઈદના ટાઈમ પર બને અને બધા ઘરમાં બધા એન્જોય કરે અને બધા શાંતિથી જમે અને એન્જોય કરે એ તમારા ત્યાં પણ આજ બને છે.
હા આ વખતે અને દર વખતે અમારા ત્યાં પણ આજ બન્યું હતું.
ઘણું સરસ વાનગી છે શિરખુરમો મેં એકચુલી એ જ વિચાર કરતી હતી કે એવું તો શું છે કે આ એક સ્પેશિયલી ડિશ અને મેં તમારે એક વાત કહું આખા વર્ષમાં એ એવું નથી કે શિરખુરમો બનાવવો બો આ ડિફિકલ્ટ ડીસ એટલે એમ કહવો ને કે અઘરું છે બહુ સિમ્પલ છે બનાવવું પણ તો એ શિરખુરમો ઈદના દિવસે જ બનશે બાકી આખા વર્ષના અંદર ક્યારેય ઈચ્છા પણ નહીં થાય. અને ક્યારેય એમ થતું જ નથી કે આપણે શિરખુરમો અ ડિઝર્ટમાં કે એટલે બલું સ્વીટ ડીશમાં બનાવીએ ખાલી રમઝાનની ઈદ ના દિવસે જ શિરખુર્મો બને છે તો એ એક ખબર ને આપણે કહી શકીએ કે આ એક રીતિ રિવાજ ના હિસાબ થી બી કહી શકીએ આપણેે કે એક જયારે આપડે કઈ તહેવાર હોય ઈદ નો તહેવાર હોય ત્યારે જ શિરખુરમા બનાવવાનો એવું કશે લખેલું નથી તમારે જય્યારે ઈ ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો પણ આ એક છે કે ઈદના ટાઈમ પર જ શીરખુરમો બનશે બાકી આખા વર્ષમાં ક્યારેય શિરખુર્મો પીવાની ઈચ્છા પણ નથી થતી અને શિરખુરમો યાદ બી નથી આવતો પણ હા જેવો રમઝાન મહિનો થાય ચાલુ અને જેવા રોજા આપડે ચાલુ કરીએ અને પછી જેવું આમ રોજાનું પતવાનો આવે તીસ રોજા પતવાના તો બધી તૈયારી કરવાની ચાલુ થઈ જાય ઈદ ની ત્યારે પેલી તૈયારી અમારા ત્યાં ઈદ શિરખુરમાંની થાય કે શુરખુરમાના માટેની જે બી ડ્રાયફ્રૂટ હોય તે લાવવામાં આવે એને કતરવામાં આવે એને સાફ કરવામાં આવે બીજું બધી જે આઈટમો છે એ બધી લે લઈને અવાય દૂધ એક દિવસ પેલા લઈ લઈ લઈ આવીએ કે ભાઈ ઈદના દિવસે દૂધ પૂરું ન થઈ જાય એટલે આ બધી નાની મોટી તૈયારી અમે ચાલુ કરી દ દઈએ છીએ ઈદના ટાઈમ પર અને તે ઉપરાંત રમઝાનમાં બી એમ કહું ને કે અ થોડું બહુ અમે બનાવીએ પણ આ વખતે છે ને ર રમજાન અંદર અમે થોડું હેલ્ધ વર્જન હેલ્ધી ખોરાકમાં થોડું અમે વેળાતા આ તલવાનું તલન વાળી વસ્તુ અમે ટોટલી બંધ કરી દીધી તી કોઈ બી તેલ વાળી વ વસ્તુ અમે ખાતા ખાધી નથી આ રમજાનમાં એટલે એના વિશે તમારું શું કેવું છે.
હા હવે જે લોકોના ઘરે જે આપણે ભૂઢા લોકો હોય જે લોકોની ઉંમર વધી ગઈ હોય એ લોકોને ધ્યાન રાખવાની હોય ડયાબિટીસનું ને બ્લડ શુગર લેવલનું કોલેસ્ટ્રોલ લેવલનું તે લોકોની ત્યાં બરાબર છે હવે હમણાં મારા ઘરે તો શું બધાની એજ બધા એકલા બોડા બુડાપામાં નથી આવ્યા હજી સુધી તો અમે એકલું આપણે એકલું ધ્યાનમાં નથી રાખતા હમણાં તો અમારે આ વખતે ઘણું બધું તેલનું પણ બાયણું હતું એવું નું હતું ઘણું બધું સમોસા બેયનાં તા અને પછી ઘણા બધા કટલેસ બેયના હતા એમ બધું ઠીક છે હવે એ પરિવાર પર ડિપેન્ડ કરે છે.
હમ્મ સાચી વાત છે પણ અમે આ વખતે થોડું વિચારેલું જ હતું કે હેલ્ધી આપડે રમઝાનમાં થોડું હેલ્ધી ખોરાક ખાય અ ઈચ્છા તો વચ્ચે થઈ હતી મને પણ એક વખત બનાવતું આખાખા રમઝાનમાં અમે એક જ વખત તા એમ સમજો ને કે ભજીયા બનાવ્યા હતા બાકી આખા રમજાનમાં અમે એક પણ વખત તેલ વાળી વસ્તુ ખાધી નથી કારણ કે થોડું એમ થયું કે ભાઈ આવી રીતે તેલ વાળી વસ્તુ ખાઈને આપણેે હવે કોલેસ્ટ્રોલ થાય ને પછી થી એસિડિટી થાય ને એવી બધી બીમારીઓ થાય એના કરતા અમે આ વખતે એકદમ સિમ્પલ જ રાખેલું હતું કે ચા અને ટોસ્ટ કે બિસ્કીિટ કે એવું જ કઈ લઈ લેવાનું અને પછી સીધું જ જમી જ લેવાનું હોય એમ જમવાનું એટલે આપણે જે નોર્મલ આપણે જે પણ સબ્જી રોટી દાલ ચાવલ જમીએ તે આખું એવું પ્રોપર મિલ જ જમી લેવાનું અને પછી જે બી કઈ ઠંડુ આપણે બનાવ્યું હોય દૂધ બનાવ્યું હોય કે ઠંડુ શરબત બનાવ્યું હોય કે ગોળનું પાણી બનાવ્યું હોય બસ એ પીવાનું બીજું એ સિવાય અમે કઈ પણને ફ્રૂટ કઈ હોય તો ખાઈ લેવાનું એ એના સિવાય અમે કોઈ પણ આ આન એમ કહે ને કે આટલું આમ આમ ઓઈલી તીખું એ બધું આ વખતે થોડુંક અવોઈડ કર્યું હતું એટલે એમ કઈ કે આ વખતે થોડું હેલ્ધી રમઝાન ગયો અને રમઝાન બી સ્મૂથ ગયો અને જે મને પર્સનલી થોડીક એસિડિટીની તકલીફ રહેતી હતી તે મને આ વખતે તે ન થઈ અ લકીલી મારા રમઝાન બિકોઝ મને એમ લાગે છે કે ખોરાકમાં જે મેં કાળજી રાખી કે હું આ વખતે નિશ્ચય કર્યો હતો કે ઓઈલ વાળી ચીઝ હું ખાઈશ ને તીખી મસાલા વાળી વસ્તુઓને હું અ બને તેટલું હું મારા આમ લઈશ નહીં ખાઈશ નહીં તો એના લીધે કરીને મને એમ છે કે આ વખતનું મારું રમઝાન બહુ સરસ અને ઈઝી થયો અને આખા રમઝાનમાં મને એક પણ વખત કોઈ હેલ્થ ઇસ્યુ આવ્યા નહીં. અને તમારો રમઝાન બરાબર ગયો હતો.
હા હા અમારો બી રમજાન બધું બરાબર ગયું હતું બાકી. હેલ્થની વાત કરીએ તો એટલું અમે ધ્યાન નહોતું રાખીયું કારણ કે રોજા પછી ભૂખ લાગે એટલે અમે જોએ પણ નહીં કે હું છે હું નહીં જે પણ બનાવ્યું હોય એ ખાઈ લઈ અને વધારે પડતા વખતે એ જ અમે. જે કીધેલું કે ધ્યાન નહોતું રાખખું ખોરાક પર. હેલ્થ પર એટલું તેલ વાળું ઘણું બધું હતું ઘણા બધી ઘણી બધી વાર બધું કટલેસ ને આ ને તેમને ને અમારું આ વખતે એટલું હેલ્ધી નહતું બધું એક વાર મીઠશ આવે એમાં. પણ ઘણું બધું સુુગર ને આમને તેમ પછી ખારસ આવે એ બ કઈ ફ્રાય કરેલું પછી આપણેે જે નોર્મલ સબ્જી રોટી ને દાલ ચાવલ ને એ બધું. અને લાસ્ટમાં કઈ થોડુંક શુ ફ્રૂટ એ ખાલી એક નાનની સી પ્લેજો. હે પછી આપડે થોડુંસું આમ શરબત એમ સોડા વાળું. એટલે એકલું આ વખતે આરામ. થોડું અમાર હેલ્થ પર ધ્યાન નહી ગયું, બાકી મજા તો આવી એમ, બાકી ખોરાક તો સારું જ હતું.
હમ્મ હમ્મ હમ્મ ચાલો કઈ ને બધાની પોતપોતાની રીત છે. કરવાની કોઈ આ તરફ કોઈ આ તરફ હોયે તમે એક વસ્તુ સાચી કીધી હતી કે તમારા પરિવાર પર થોડું આ બધી વસ્તુની હોય કે કેવું ખોરાક કે ભાઈ તમારા પરિવારના અંદર જો અ ડોસા લોકો હોય, જે લોકોને કોઈક તકલીફ હોય આપણે કઈ કે શરીરમાં કોઈક બીમારી હોય તો ત્યાં થોડી કાળજી આપણેે લેવી પડે અ ને બીજા પછી એમ હોય કે નાના છોકરા હોય ને યંગ જનરેશન વાળા હોય તો, એ લોકોને તો ઈચ્છા થાય આ બધું ખાવાની એટલે એ લોકોના માટે તો બનાવવું જ પડે, પણ હવે આ હમે આ વખતે થોડું કારણ કે મારા મમ્મી પપ્પા હવે શું એજડ છે ને તો એ લોકોથી આવું બધું ખવાય નહી તેલ મસાલા વાળી વસ્તુ તો એટલે અમે આ વખતે થોડું હેલ્ધી વર્ઝન પર ગયા હતા. અને હેલ્થ વાઈઝ અમે ધ્યાન રાખ્યું હતું કે જે બી હોય એવું કઈ ખાય પેટમાં એવું કઈ નાખે કારણ કે આમ આપડે કહે નહી કે આપણું શરીર એક અ આપણું સૌથી મોટું અ આપણા વરદાન છે. એમ અને એમ કહે કે શરીર આપણું એક મંદિર છે કે ટેમ્પલ છે કે એની અંદર આપણે કર ક્યારેય કઈ કચરો ના નાખવો જોઈએ એટલે હેલ્ધી વસ્તુ જ નાખીએ ને એવું એક્સરસાઇઝને એવી કરીએ કે આપણું શરીર બી સારું રહે આપણું મન બી સ્વસ્થ આપણે સ્વસ્થ રહીએ અને કોઈ બી આપણે બીમારી ના થાય ક્યારે
હા બરાબર છે.
ચાલો તો હવે આ વખતે અ બીજી વારથી આપણે બીજી કોઈ વસ્તુ પર ચર્ચા કરશુ તમારી સાથે ચર્ચા કયરી આમ આપણે આના ઉપર આપણેે વાનગીઓ પર ને આપડા શરીર પર ચાલો મળીએ પાછી
હા મળીએ મળીએ ચોક્કસ.